હલો.
જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ શ હાલ થાય છે તમારે
જય શ્રી કૃષ્ણ. મોટા ભાઈ બસ, હું મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે આપણે કય વિષ પર મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરી.
આજે આપણે અ એવો વિષય લેવાના છે કે જે આપણને બહુ બધા શીખવામાં આપે કે શું સોશિયલ મીડિયા સારા સંબંધો બનાવે છે કે બગાડે છે.
અમારા માટે સોશિયલ મીડિયા સારા સંબંધો પણ બનાવે છે અને બિગાડે છે તમારા માટે શું છે?
હા જો આપડે જોઈએ તો એ સોશિયલ મીડિયા સંબંધોને મજબૂત પણ બનાવે છે અને બગાડે છે જેમ તું કઈ પણ એના પણ અલગ અલગ રીતો હોય છે તો મેં તારાથી સમજવા માંગુ છું કે કેવી રીતે આ કરે છે
જો સોશલ મીડિયા આજના જમાનામાં સોશલ મીડિયા આજના અત્યારે ના સમયમાં લોકોને મહત્વપૂર્ણ માહિતી આપે છે જેમ કે ઉ સરના લોકોને કઈ લોકો સાથે કઈ ખ લોકોને કઈ ખબર આપવું પડ તો આરે ઘરે ઘરે જઈને તેમને લોકો ન ખબર આપતા હતા ભીમા અઉ બહ ટાઈમ જતો હતો જે માટે આપણા બ ટાઈમતા હતા પણ અત્યારે એ એવું કઈ આપે સોશિયલ મીડિયા પર નાખી દે. તે કેટલાક લોકો પાસે એકાદ કલાકમાં પહોંચી જાય એમ કે એમ એમ થઈ શકે કે તે તુરંત જ લોકો સાથે એક જ કલાકમાં જો આખા દેશના કેટલાક લોકો પાસે પહોંચી જાય છે એટલે આપણો સમય બચે છે.
હા પહેલા પત્રો અથવા ફોન પર વાત કરવી પડતી હતી. પરંતુ હવે આપડે જોઈએ તો વિડીિયો કોલ પણ કરી શકીએ
બિલકુલ તેનાથી અંતર હોવા છતાં નજીક હોવાનું અનુભવ થાય છે.
હા પરંતુ મેં જોયું છે કે જે ઘણા લોકો હોય છે ને એ કહે છે કે સોશિયલ મીડિયા ના કારણે લોકો સામે સામે વાત કરવાનું ઓછી કરી દીધું છે
એ વાત પણ સાચી છે ઘણા લોકો એક જ ઘરમાં બેઠા હોય છતા ધારીક પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે એમનું એક ઉદાહરણ આપું તો કે એક જ ઘરમાં એક જ ઘરમાં કેટલાક લોકો હોય છે પરંતુ કેટલાક લોકો ફોનમાં તો જો એક વ્યક્તિ બીજા વ્યક્તિને આરામ કરીને બોલાવે કે કઈ કામ હોય તે માણસ ને સંભળાય નહી તો તેના માટે પણ તે લોકો તેના પાસે જાયને તેને બોલાવતા નથી પરંતુ ફોનથી કોલ કરીને બોલાવે છે કે અહિયાં આવ મને તારાથી કામ છે
હા બઉુ સારી ઉદાહરણ આપ્યું એ તો હાલના જો આપડણે જમાના છે એનું બહુ સારું ઉદાહરણ છે બતા ઘરના આજે એજ ઉદાહરણ થઈ ગયું એટલે આપણે જોઈએ તો પરિવાર સાથે ન સમય પણ ઓછો થઈ ગયો ને
હા જો સોશિયલ મીડિયા પર વધુ સમય પ પસાર કરાય તો વાસ્તવિક સંબંધો નબળા પડી શકે છે
હા શ આપડે જ કહીએ કે જે સોશિયલ મીડિયા છે અ એ આપણા સંબંધોને તો મતલબ બહુ કેચ કરે છે પણ સોશિયલ મીડિયા નવો બ મિત્રો બનાવવામાં યોગ્ય છે
નવા મિત્ર બનાવી શકાય પરંતુ અજાણ્યા લોકો સાથે સાવચેત થી રાખવી ખૂબ જરૂરી છે
હા કારણ કે દરેક વ્યક્તિ પોતાની સાચી ઓળખ આપતી હોય એવી જરૂરી નથી
એકદમ સાચું શું સોશિયલ મીડિયા પર ગેરસજ પણ થઈ શકે
હ હા માત્ર મેસેજ દ્વારા વાત કરતા ઘણી વખત ભાવનાઓ સારી રીતે સમજાતી નથી
એટલે સામે સામે વાત કરવાથી ઘણી સમસ્યાઓ સરળતાથી ઉકેલી શકે છે
બિલકુલ બહુ સારી વાત કીધી અને બઉુ સાચી વાત કીધી તમે આ
સોશિયલ મીડિયા પર લોકો પોતાની જીવનની માત્ર સારી ચ્ણો જ બતાવે છે
હા જેના કારણે બીજા લોકો પોતાની સરખામણી કરવા લાગે છે અને ક્યારેક આપણે જોઈએ તો એકબીજાને દેખીને દુઃખી પણ થાય છે
એટલે દરેક ફોટો અને પોસ્ટ પાછળ ન સંપૂર્ણ સત્ય જાણવું શકે છે નથી
હા કોઈ વાર આપડે જોઈએ તો ઇન્સ્ટાગ્રામ પર કોઈઈ મૃતુ ફેક પોસ્ટ કે ફેક ડી ગઈ છે એ બહુ જ ખરાબ વાત કારણ કે આપણે જોઈએ તો બહ બધા આપણા જે પેરે હોય છે સોશિયલ મીડિયા ને સારો માને છે એવ માને છે કે એનાથી એને બધું ખબર મળે છે અને પણ એ જોયું છે કોઈ સગા સંબંધી ન મૃત્યુ ન ખબર હોય તો એને બહુ જ દુઃખ થાય છે
હમ તમારી વાત સાચી છે એટલે જેટલો કે સોશિયલ મીડિયા નો ફાયદો છે એટલે ગેવા ફાયદો પણ છે એટલે કે આપણે કહી શકીએ કે સોશિયલ મીડિયા હા સમાચાર તરત જ લોકોમાં લોકોને બતાવી દે છે પરંતુ કેટલાક વાર તો ગલત સમાચાર પણ આવે છે મતલબ કે લોકોના વાત લોકોના ગત લોકોના ફોટો ના યુઝ કરી ઘેર ગેરકાનૂની કામ કે કેટલાક કામો પણ સોશિયલ મીડિયા દ્વારા થાય છે, અને લોકોને લાગે છે. કે તે તે લોકો જ કરે છે.
હા તારાથી એક સવાલ પૂછવા માંગુ છું કે જો શું તો સોશિયલ મીડિયા પરિવાર માટે ઉપયોગી બની શકે
હા પરિવારમાં ના ગ્રુપ દ્વારા માહિતી શેર કરી શકાય છે. શુભેચ્છા આપી શકાય છે, અને સંપર્ક કરી રહીયા શકે છે, પરંતુ જે મજા પરિવાર સાથે બેઠ ભેગા ભેગા થઈને બેઠીને એકબીજા સાથે વાતો કરી એકબીજાને મળીને જે જે આનંદ છે. તે મજા તેના તેના લીધે બગડી જાય છે, એટલે કે લોકો કે લોકો ત્યાં તેના તે ગ્રુપ બન્યા પછી લોકો પોત પોતાના માણસો સાથે જ મળવાનો નિર્ણય કરતા નથી અને બધું માહિતી તે લોકો ગ્રુપ ના જ રીતે એકબીજાને આપે છે, અને મળવાનો બોવ કમ કરી દે છે, એનાથી લોકોનુ વચ્ચે એ મળવાની બોવ કમી થઈ જાય છે.
હા પરંતુ આપણે જોઈએ કે જે વાસ્તવિક મુલાકાત મહત્વ છે, એ ક્યારેક પણ ઓછું થઈ શકે નય આપણને જે મજા વાસ્તવિકમાં આવે છે, એ આપણને વિડીયો કોલ કે સોશિયલ મીડિયા દ્વારા નથી મળતુ
એકદમ સાચું સામે સામે મળીને વાત કરવાનો આનંદ અલગ જ અલગ જ હોય છે.
આપણે કહીએ તો વિદ્યાર્થીઓ એ સોશિયલ મીડિયા ને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ
અભ્યાસ જ્ઞાન અને જરૂરી સંપર્ક માટે તેનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ સમય મર્યાદા રાખવી જોઈએ
હા શું સોશિયલ મીડિયા વગર જીવન શક્ય છે.
શક્ય છે, પરંતુ આજના સમયમાં તેનો સંપૂર્ણ ત્યાગ કરવો મુશ્કેલ છે. સમજદારીથી ઉપયોગ કરવો વધુ મહત્વનો છે.
એટલે સોશિયલ મીડિયા એક સાધન છે ને
હા અને તેનો સારો કે ખરાબ ઉપયોગ આપણા હાથમાં જ છે.
હા બોવ સારી વાત તમે એ સોશિયલ મીડિયાને જેમ આપડે ચર્ચા કરીએ એ ફાયદો અને ગેરફાયદો બંને છે. આપણે અ કયા રીતે એનો યુઝ કરે છે. એનાથી આપડે કહી શકીએ કે આપણા માટે ફાયદો છે કે ગેર ફાયદો કારણ કે આપણે જોઈએ કે સોશિયલ મીડિયા કે આજે ઘણા લોકોને અ બોવ બધા ન્યુઝો મળતા છે કે જેમ કે આજે આપ જોઈએ તો જે કયા કઈ જગ્યા બોમ્બ બ્લાસ્ટ થય ગયો કે કઈ જગ્યા કઈ એન્સિડન્ટ થઈ ગયો તો એ તરત જ એક કે બે મિનિટમાં સોશિયલ મીડિયા પર આવી જાય છે. એથી તરત જ આપણને ખબર પડી ગઈ છે કે ક્યાં શું થયું અને ગેરફાયદા તરીકે જોઈએ તો આપણે જોઈએ કે બોવ બધા એવા લોકો છે. અ જે બીજા કોઈના ફોટોથી અ એ બોવ ખરાબ ખરાબ ફોટો બનાવે છે, અને વિડીયો બનાવે છે. અને. બીજા કોઈને જે મૃત્યુનો ફોટો ખોટી તરીકે નાખી દે છે, એ મર્યો નથી પરંતુ એનો મૃત્યુનો જે ખબર છે એ આખા સોશિયલ મીડિયા પર ફેલાવી દે છે, એમ કહીએ તો એક ફાયદો અને ગેરફાયદો બને છે.
હા સોશિયલ મીડિયા સંબંધોને મજબૂત પણ બનાવી શકે છે. અને નબળા પણ પાડી શકે છે. તેનો યોગ્ય ઉપયોગ સંપર્ક જાણવામાં મદદ કરે છે પરંતુ વાસ્તવિક સંબંધો માટે સમય વિશ્વાસ અને સામે સામે વાતચીત નું મહત્વ જ હું હું સૌથી વધુ રહી શકે છે
હા બો સારી વાત આજે આ ચર્ચા સમજમાં આવ્યો એ એ બંધો નઈ પરંતુ વિશ્વાસ અને સમયથી મજબૂત બને છે એટલે એમ નઈ કે સોશિયલ મીડિયા પર હાય કીધું અને વિડિયો કોલ પર વાત કીધી તો થોડું જેમ કે આપડ કોઈ બીજા દેશમાં છે તો આપણે જે બાર બાર ની મળી શકી તો એ ઠીક છે પણ આપણે જયારે કઈ આસપાસ હોય જે મજા જે આપણને સામે બેસીને મળવામાં આ એ આપણે વિડીયો કોલ કે સોશિયલ મીડિયામાં
વાત કઈ ટેકનોલોજી સંબંધોને જોડવામાં મદદ કરી શકે છે પરંતુ પ્રેમ વિશ્વાસ અને લાગણી નું સ્થાન લઈ શકતી નથી એટલે કે આપણને જે જે મજા લોકોને સાથે મળીને લોકોને મળવા મેળે છે તે મજા ટેકનોલોજી નો ઉપયોગ આપણને મેળવાની નથી એટલે આપણને સોશિયલ મીડિયા એટલે ટેકનોલોજી નો યુઝ કરવું જોઈએ પરંતુ જ્યારે આપ સંબંધ જયારે આપણે બો મુશ્કેલીમાં હોય મળી નથી શકતા ક્યારે ઉપયોગ કરવો જોઈએ
બો સારી વાત કીધી તમારી વાસ્તવિક સંબંધોને આપણે હંમેશા પ્રથમ સ્થાન આપવું જોઈએ તારાથી વાત કરીને મને ખૂબ ખૂબ આભાન આનંદ આવ્યો ભાઈ
ચાલ મળીયે જય શ્રી કૃષ્ણ આવજો
આવજો જય શ્રી કૃષ્ણ